હેલો કેમ છો.
હા મિત્ર હું મજામાં છું તમે કેમ છો મિત્ર
હું પણ મિત્રો મજામાં જ છું.
હા તો મિત્રો તમારા પાસે થોડો ઘરનોો ટાઈમ હોય તો હું તમારા વતી એક ટોપિક પર થોડી ઘણી ચર્ચા કરવા માંગતો છો.
હા મિત્ર બોલો ને
તો મિત્ર જે મારો જે વિષય છે એનું નામ છે. બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ તો મિત્ર તમને ખબર જ છે કે આજના સમયમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ ખુબ જ ઉપયોગી બની રહ્યું છે. તો શું તમે મને થોડી ઘણી એના વિશે માહિતી આપશો.
હા મિત્ર ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગ અંગે હું તમને માહિતી આપું શકે. ડ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટે પૈસાની લેવડ દેવડ કરવાની આધુનિક રીત. સમાન છે એટલે કે આ રીત ઝડપી અને સુરક્ષિત પૈસા માટે પણ છે જો આપણે બે કિંક સેવા મેળવવી હોય તો બેંકમાં ખાતું ખોલવું ખૂબ જ જરૂરી છે એટલે કે જો આપણે બેંકમાં ખાતું ખ લ તો અલગ અલગ પ્રકારની
સુવિધા મળે છે આપણે અલગ અલગ પ્રકારના ખાતા પણ કોલાવી શકાય છે જે કે વેપારી માટે ઉપયોગી અને વ્યક્તિગત રીતે ઉપયોગી હોય છે. અને આપણા સમયમાં ઘણી બધી બેંકો પણ આવેલ છે એસબીઆઈ પંજાબ નેશનલ બેંક ને બીયો બી. બેંક ગ્રામીણ બેંક અલગ અલગ પ્રકારની બેંકો આવેલી છે જેના દ્વારા પણ એ બેન્કિંગ અંગેની સુવિધાઓ પણ મળે છે. અને હું જણાવું છું કે બેન્કિંગની સેવા આપણને મળવાથી આપણને કોઈ પણ કાર્ય સરતાથી કરી શકાય છે. અને આપણા જીવનમાં ડિજિટલ પેમેન્ટ પણ ખૂબ જ મહત્વ છે. કે ડિજિટલ પેમેન્ટ કરવા માટે આપણે યુ પી આઈ ક્યુઆર કોડ જેવા
એપ જેમ કે ગૂગલ પે ફોન પે ભીમ અલગ અલગ પ્રકારની એપ્સ હોય છે અને આપ આપણને કે ડેબિટ કાર્ડ રૂપે કાર્ડ અલગ અલગ પ્રકારની ઓનલાઈન સેવાઓ મેળવવા માટે ઉપયોગી છે અને આપણે યુ પી આઈ નો ઉપયોગ કેવી રીતે કરવો એ માટે
આપણે મોબાઈલમાં ફોન પે એપ્સ ડાઉનલોડ કરવાની હોય છે અને આપ એપ્સ ડાઉનલોડ કરવાથી આપણને બેન્કિંગ સેવાઓ પણ મળે છે અને આપને
ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે અને સુવિધાનો ભાગ આપણે લેવું પણ જોઈએ અને બેંકિંગ અને ડિજીિટલ પેમેન્ટ અંગેના ઘણા બધા ફાયદાઓ પણ છે એટલે કે જોવા જઈ છે. તો આપણને ટ્વેન્ટી ફોર બાય સેવન સુવિધા ઉપલબ્ધ રહે છે ભલે રવિવાર હોય તો પણ આપ પણ એ બધી જ સુવિધા ઓનલાઈન ડિજિટલ દ્વારા મળે છે અને આ રીત ઝડપ અને સારી પણ છે અને આપણે સલામતી માટે પણ અલગ અલ અલગ અગ રીતો પણ અપનાવવામાં આવેલી છે. અને
વેપારીઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે કોઈ પણ વેપારી કોઈ પણ વસ્તુનું વેચાણ કરે છે તો એનું ચુકવણી યુપીઆઈ કે ફોન પે દ્વારા પણ લઈ શકે છે. આ રીતો ખર્ચામાં અસોધ છે. અને તે સારી છે સરકાર તે દ્વારા દેશમાં ટેકનોલોજી આ આધારે બેન્કિંગ અને ડિજિટલ સેવા ખૂબ જ સારી થાય એ માટે ઘણા બધા ઘણા બધા કોઈ પણ થાઈ માટે સેવાઓ પણ આપવામાં આવેલી છે. છે ડિજિટલ પેમેન્ટ આવવાથી ગામડાના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની ખામી હોય તો ત્યાં આ સુવિધા સારી રીતે ને ચાલી શકે એ માટે સરકારશ્રી એ પણ નેટવર્ક અંગેની સાવચેતી લઈને નેટવર્ક અંગેની સુવિધા પૂરી પાડે છે એટલે કે ગામડાના લોકો પણ આ સેવા ઝડપ મેળવી શકે. એટલે કે તેમને કોઈ પણ સમય શક્તિ અને બચત થાય છે. અને ડિજિટલ પેમેન્ટમાં અમુક ખામીઓ પણ રહે છે એટલે કે ફ્રોડ થવાની શક્યતા પણ રહે છે. કોઈ પણ વ્યક્તિ જો આપને ઓ ટી પી દ્વારા પૈસાની ચોરી કરવા માટે ઓ ટી પી માંગતોય છે તો આપણે સાવચેતી રાખવો જોઈએ છે કે આપણે ના આપવી જોઈએ અને તે અંગે ધ્યાન રાખવું જોઈએ. ને આપને તો બાળકશ આપણે એક તો ડિજિટલ પેમેન્ટની ખૂબ જ માહિતી હોવી જરૂરી છે અને આજનો યુગ ડિજિટલ યુગ છે. એટલે એનો વપરાશ તો આપણે પણ કરવો જોઈએ, અને આવનારા સમયમાં. ડિજિટલ અને બેંકિંગ સુવિધામાં મોટા પાયે વિકાસ થવા તો જોવા મળશે. અને થવો તો જોઈએ જ, જો હું તમને બેંક. અંગે તો માહિતી આપું તો, જણાવશું કે, બેંકિંગ સેવા આપણા માટે. ખૂબ જ ઉપયોગી તો છે, એટલે કે આપણે આપણા પૈસા. સુરક્ષિત રીતે મૂકવા હોય તો, બેંકમાં મૂકી શકાય. બેંકિંગના માધ્યમથી આ સેવાઓ. મેળવી શકાય છે, તો આ વાતને આગળ લ જ જતા, તમે શું કહેશો?
હા! મિત્ર તમારી વાત તો. સાાચી જ છે. કારણ કે હાલના સમયમાં જોએ. તો જે બેંકિંગની સેવા છે. તે આપડા જે મોબાઈલની અંદર આપણેે એના માટે અલગ અલગ એવી એ. એપ્લિકેશન આપવામાં આવે છે. જેમાં આપણે અલગ અલગ જે બેંક ખાતા હોય. તો એ આપણે રજીિસ્ટ્રેશન કરીને, પછી આપણે એની અંદર લિંક કરતા હોય છે. તુંજી સુવિધા હોય છે ત. એના માટે કોઈ ફિક્સ ટાઈમ નથી, કે આ આના માટે આટલો. કેટલાક જ દિવસો તમને આ જે સર્વિસ છે, એ પ્રોવાઈડ કરવામાં આવશે. પણ એની અંદર જે તમે કીધું તે, પ્રમાણે ચોવીસો. કલાક સુધી કી. રવિવારે બધી દિવસે ચાલુ જ હોય છે ને, કોઈ પણ દિવસે એવું નથી. બનું કે, એ ચાલુ નથી. પણ જયારે કોઈ સર્વર ડાઉન ફોલ ચાલતો હોય છે, ત્યારે થોડી એરર આવે છે. બાકી તો મિત્ર, આપણે જોવા જઈએ. તો જે એ સુવિધા છે, એ ચાલુ જ હોય છે, મિત્ર. હમણાં સમયમાં આપણે જોવા જઈએ તો, તમે કીધું તે પ્રમાણે. ગામડા વિસ્તારમાં. નેટવર્ક પ્રોબ્લેમ હોવાના કારણે આ જે સેવા હોય છે. એ લોકો સારી રીતે ઉપયોગી કરી શકતા નથી, તો હાલના સમયમાં આપણે જોવા જઈએ તો, અમુક એવું ધ્યાનમાં લઈને સરકારે. નેટવર્ક અંગે ખુબ જ ધ્યાન આપ્યું છે. તું એ બાબત ખુબ જ સારી છે, મિત્ર. તો મિત્ર, હાલના સમયમાં આપણે બેંકમાં જોવા જઈએ તો. એટલા બધા લોકો હોતા નથી, કારણ કે આ જે બેંકિંગ સેવા છે. એ ખુબ જ ફાસ્ટ છે. કારણ કે મિત્ર, આપણને ખબર જ છે, આપણે નોર્મલ કે ત્રણ થી ચાર હજાર પેમેન્ટ કરતા હોય તો, બે થી ત્રણ સેકન્ડની અંદર. અંદર એ પૈસા એક અકાઉન્ટમાંથી, બીજા અકાઉન્ટમાં. ચાલિયા જાય છે, મિત્ર તો એ. એટલી બધી એમ આપણા હમણા જોવા જઈએ તો, ટેકનોલોજી જે છે. તે ડિજિટલ પેમેન્ટને ખુબ જ આગળ વધી રહી છે, મિત્ર, તો હાલના સમયમાં આપણે કોઈ પણ ફોર્મ ભરવાનું હોય, કોઈ પણ આપડે જે એપ્લિકેશન હોય, એના માટે આપણે અપ્લાય કરવાનું હોય. તો મિત્રો, જે આપડે એના જે ફી ભરવાના હોય છે. બધી ઓનલાઈન પ્રોસેસ થતી હોય છે, મિત્ર.
જે પછી કોઈ પણ એક્ઝામ હોય, તેના પણ તો આપણેે જોવા જઈએ તો. હાલના સમયમાં બધે જ જે પ્રક્રિયા છે, મિત્ર. થી ઓનલાઈન થઈ ચુકી છે. તો મિત્રો હાલમાં જ ઘણા બધા વ વિદ્યાર્થીઓ જે છે એ લોકો એ પોતાનો જે ફોર્મ હતો તો એ ઓનલાઈન તરફ ઓનલાઈન ફોર્મ ભરીને એ લોકોની જે હોલ ટિકિટ હતી તે જે એ લોકોની એક્ઝામ હતી એ કન્ફર્મ કરવામાં આવી. ને હાલના સમયમાં જ આપણેે આ અલગ અલગ પ્રકારની મિત્ર સ્કોલરશીપ મળે છે. તો એ પણ જે સરકાર છે એ ડિજિટલ પેમેન્ટ દ્વારા જ અ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરે છે મિત્ર તો એ ખુબ જ સારી વાત છે ને આ એવી સેવા છે કે એની અંદર જ ખુબ જ સાવચેતી પૂર્વક જે આપણા જે અ પૈસા હોય છે એ અ સાચવીને રેતા હોય છે મિત્ર પણ તમે કીધું તે કે અમુક એવા વ્યક્તિ હોય છે કે અમુક એવા અ ફ્રોડ અમુક લોકો સાથે થાય છે કે અજાણ્યા નંબર પરથી એના પર કોલ આવે છે. કે પછી એ લોકોના ઉપર ઓટીપી જાય છે. કે પછી એ લોકોના ઉપર ફોન આવીને એ લોકો ઓટીપી માંગતા હોય છે તુ એ સમય દરમિયાન એ લોકો એ ઓટીપી એ લોકોને નહી આપવો જોઈએ. કારણ કે એક ઓટીપી એ લોકોને આપતા જે આપડી ડિટેલ્સ છે એ લોકોને પાછ ચાલી જાય છે ને પછી જે પણ આપડા જે બેંકિંગની અંદર જે આપણું અ પેમેન્ટ પડેલું હોય છે જે આપડું બેલેન્સ પડેલું હોય છે મિત્ર તો એ લોકો એ ખાલી કરી લખતા હોય છે મિત્ર તો આથી જે આવા લોકો હોય કે આવા જાણ્યા નંબર પરથી ફોન આવે કે તો આપડે એવું ઉંચક હોવ જોઈએ નહી ને આપણેે કઈ પણ બેંકિંગને રિલેટેડ ડિટેલ્સ માંગતા હોય ઓટીપી માંગતા હોય મિત્રો તો એ આપવા ન જોઈએ જેથી કરીને જે આપડી જે આગળ જે બેંકિંગની અંદર જે છેતરપિંડી થાય તે ઓવષી થાય મિત્ર તો એ ધ્યાનમાં લેવી જેવી બાબત છે મિત્ર તો હાલના સમયમાં જે આપડણે જોવા જઈએ તો બેંકિંગની હો સેવા અ દિવસેને દિવસે મિત્ર અપડેટ થતી ગયેલી છે કારણ કે તમે કીધું તે પ્રમાણે હાલના સમયમાં તો આપણે એટીએમ પણ આપવામાં આવે છે જેના મારફતે આપણે કોઈ પણ જે એટીએમમાં જઈને આપણેે એમાંથી આપણા પૈસા જે હોય તે આપણે રોકડા લઈ શકીએ છીએ જે સેવા ખુબ જ જરૂરી છે મિત્ર ને હાલના સમયમાં તો આપણે જોવા જઈએ તું આપડે રસ્તા પર નીકળીયએ કોઈ સિટીમાં શહેરમાં તો અમુક અમુક જગ્યાએ પર સોસો મીટરની અંદરની દાયરામાં અલગ અલગ એવા અ બેંકિંગ ના રિલેટેડ એટીએમ લગાડવામાં આવે છે જેમ કે બેંક ઓફ બરોડા એસબીઆઈ બેંક એચડીએફસી બેંક એવા અલગ અલગ પ્રકારના અ ત્યાં એટીએમ લાગેલા હોય છે ને એમાં પણ એવી સિસ્ટમ છે કે આપણે કોઈ પણ શાખા ધરાવતા હોય તો એમાંથી આપણે પૈસા ઉપાડી શકતા હોય છે મિત્ર એ વાત ખુબ જ મને સારી લાગી કારણ કે એમાં એવું થતું નથી કે તમારી શાખા આ છે તો તમારા માટે અહીંથી પૈસા ઉપાડવામાં આવશે નહીં તો એવું કશું થવા અ થતું જોવા મળ્યું નથી એ વાત મિત્રો ખુબ જ સારી છે તો તમારો જે કિંમતી સમય હતો તે મારા માટે ફાળવ્યો ને આ ક બાબતે તમે ચર્ચા કરી એના માટે હું મિત્ર તમારો ખુબ ખુબ આભારી છું કારણ કે આજના સમયમાં એટલો બધો કોઈ અ સમય આપી શકતો નથી તો તમે જે તમારો કિંમતી સમય મારા માટે ફાળવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર